હાલો
કેમ છો?
બસ એકદમ મજામાં અવાજ આવે છે મારો
અરે એ .
તો આ તો એક સરસ મજાનો ટોપિક મળ્યો કે તહેવાર
ઓહ હો હો તહેવાર બોલો બોલો
આજે આપડ તહેવાર વિશે વાત કરીએ થોડી
ચલો કરએ કરએ
હા તો તેહવાર આ એક ઘણો રાસપ્રદ વિષય છે.
તેહવાર લોકો ના જીવનમાં આનંદ લઈને આવે છે. સાચી વાત ને?
બિલકુલ બિલકુલ, ના તેહવારથી ઘર અને સમાજમાં બંનેમાં ઉત્સાહ વધે છે.
હા, ઉત્સાહ તો વધે છે ભારતમાં ઘણા પ્રકારનો તેહવાર પણ ઉજવાય છે જેનાથી ઉત્સાહ ખુબ વધી જાય છે.
કેટલાક ધાર્મિક હોય છે અને કેટલાક એકદમ રસ્ત્રીિય હોય છે.
રાષ્ટ્રીય તો હોય છે ને ધાર્મિક તેહવારમાં દિવાળી હોય છે, જન્માષ્ટ ટમી હોય છે અને નવરાત્રી આવે છે.
રાષ્ટ્રીય તેહવારમાં અ આપડે જોવાય કે સ્વ તંત્ર દિવસ અને આપડે ગણતંત્ર દિવસ આવે છે.
હા, સ્વતંત્ર દિવસ તો ખુબ જરૂરી છે ત્યારે. આપણો દેશ આઝાદ થયો હતો અને તેના સાથે સાથે ગાંધી જયંતી તેમાં ખુબ મોટો રોલ હતો તેમનો આન. પરંતુ, દરેક તેહવાર, પોતાની અળગ ઓળખ હોય છે.
બિલકુલ, લાગે છે તમરે તેહવાર વિશે ખુબ જ જ્ઞાન છે?
સાચી વાત છે, જ્ઞાન તો રાખવું જ જોયે ને ભારત ના તેહવારો છે.
બિલકુલ, ને દરેક તેહવાર પાછળ કોઈને કોઈ ઈતિહાસ તો હોય છે જ.
સાચી વાતે સાચી વાત છે, દિવાળી પ્રકાશ નો તેહવાર મનાય છે, તમને ખબર છે દિવાળી કેમ મનાવામાં આવે છે?
દિવાળીમાં આ દિવસે લોકો ઘર સાફ કરે છે અને દીવા પ્રગટાવે છે.
સાચી વાત છે. દિવાળી બજાર દિવાળી ના લીધે બજારમાં ઘણી રુકાણ જોવામાં મળે છે. હ
ને તે દિવસે મીઠાઈ, કપડાં અને સજાવટની વસ્તુઓ ખરીદવામાં આવે
સાચી વાત છે, હોળી ને રંગો નો તેહવાર કેહવાય છે.
શું વાત છે! અને લોકો એકબીજા ઉપર રંગ નાખે ને ખુશી વ્યક્ત કરે છે.
ખુશી તો વ્યક્ત થવી જોઈએ, રંગો નો તેહવાર છે. કેટલાક સ્થળો પર ફૂલની હોડી રમવામાં આવે છે.
ને આ તેહવાર થી, મિત્રતા મજબૂત બને છે.
ખુબ, બળવી પણ જોઈએ.
બિલકુલ ને જન્માષ્ટમી પણ એક ખૂબ જ મહત્વનો તેહવાર છે.
હા આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મથ જન્ મોત્સવ ઉજવાય છે.
એકદમ સાચી વાત કહી તમે અને મં દિરોમાં પણ ભજન અને કીર્તન થાય છે.
દહી હંડી પણ જોવા મળે છે.
બિલકુલ, ને નવરાત્રી ગુજરાતની એક પ્રસિદ્ધ તેહવાર છે.
નવરાતનું તો નામ ના લેશો, નવ રાત સુધી ગરબા ને રાસ રમવામાં આવે છે. નવરાત્રી તો ખુબ સુંદર તેહવાર છે.
બિલકુલ, જેમ તમે કયું કે ખુબ જ તેહવાર છે, તો આપડે નવરાત્રી એક રંગબેરંગી પોશાક પણ આ તેહવારની એક શોભા વધારે છે.
સાચી વાત છે, શોભા પણ વધારે છે ને ખુબ બધું પણ છે જે લોકો આનંદિત રહે છે. મોટી સંખ્યા માં લોકો એક જ એકત્ર થઈને ઉજવણી કરે છે.
બિલકુલ, તો આપડે ઉત્તરાયણ ની વાત કરીએ તો ઉત્તરાયણ પણ ગુજરાતમાં એક ખાસ રીતે ઉજવાય છે.
ઉત્તરાયણ તો મારો ખૂબ ફેવરેટ ફેસ્ટિવલ છે આ દિવસે આકાશમાં ઘણી પતંગો ઉડે છે.
અને સવારથી સાંજ સુધી પતંગ ઉડાવવાની મજા લેવામાં આવે છે.
હા તલ સાંકડી સિક્કી ઊંધિયું પણ બનાવવામાં આવે છે.
બિલકુલ તો આપડણે હવે વાત કરીએ ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી પણ ઘનો લોકપ્રિય તહેવાર છે.
હા સાચી વાત છે. ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપના કરીને પૂજા થાય છે.
અનેને કેટલાક દિવસો સુધી ભજન અને સંસ્કૃતિનો કાર્યક્રમ થાય છે.
હા સાચી વાત છે. પછી વિસર્જન ની યાત્રા પણ નીકળે છે.
બિલકુલ અને રક્ષાબંધન ભાઈ બહેન ના સંબંધનું એક પ્રાતિક છે.
હા બહેન રા રાખી બાંધે છે અને શુભકામના આપે છે.
બિલકુલ અને ઈદમાં પણ એક પ્રેમ અને ભાઈચારો નો સંદેશ આપે છે.
સાચી વાત છે ક્રિસમસ પણ ખુબ વિશ્વભરમાં ઉજવતો તહેવાર છે. આ દિવસે ગિરજામાં પ્રાર્થના થાય છે.
બિલકુલ ના તહેવારોથી બાળકોને પણ ઘણી માહિતી મળે છે.
તેઓ પરંપરા અને સંસ્કૃતિ વિશે જાણવા લાગે છે.
અને તહેવાર સામાજિક એકતા ને મજબૂત કરે છે.
લોકો વચ્ચે નો અંતર ઓછો થાય છે અને એકજૂટ થઈને રહે છે.
બલકુલના તહેવારના સમયે ઘણા લોકો જરૂરિયાતમંદને મદદ પણ કરે છે.
હા કપડા ભોજન અને અન્ય વસ્તુઓ ન વિતરણ થાય છે.
આ રીતે તહેવાર માનવતાનોો પણ એક સંદેશ
હા તહેવાર માત્ર મનોરંજન માટેથે નથી.
બિલકુલ તહેવારથી સંસ્કૃતિ પણ જીવત રહે છે.
સો ટકે ની વાત કરી દીધી તમે સાહેબ નાની પેઢી ને પણ પરંપરા સમજાવવાની તક મળે છે.
ને સલાઓમાં પણ તહેવાર સંબંધિત અ એકદમ કાર્યક્રમો યોજાય છે.
હ શાળાઓમાં બાળકોને ગીત નાટક અને નૃત્ય નો ભાગ લે છે. હ
બિલકુલ ને કેટલાક તહેવાર પ્રકૃતિ સાથે પણ જોડાયેલા હોય છે.
હા જેમ કે પોંગલ બેસાખી કે ખેતી સાથે સંબંધિત છે.
બિલકુલને આ તહેવારો ખેડૂતો માટે પણ ખુશીનો સમય છે.
હા સારા પાકની આશા સાથે ઉજવણી થાય છે.
બિલકુલ નથી તહેવારો સમય અ સફાઈ પણ એક ધ્યાનમાં આપવાનું આવ્યું છે.
સાચી વાત છે ઘર શેરી મંદિર ને સગાવામાં આવે છે.
બિલકુલ ને કેટલાક લોકો વૃક્ષારોપણ જેવી પ્રકૃતિ પણ કરે છે
હા આવી પ્રવુતિથી પર્યાવરણ નું રક્ષણ થાય છે
બિલકુલ આપડે જોઈ શકીએ કે તહેવાર જીવનને રંગીન બનાવી દે છે
રંગીન તો બનાવે છે તહેવાર વિના જીવન થોડું નિરાશ લાગે
બિલકુલ તહેવારનો સાચો અર્થ પ્રેમ શાંતિ અને સદભાવ છે
હા અને આ મૂડીઓને આગળ વધારવા બને પ્રયત્ન કરવા જોઈએ
બિલકુલ આપડે વાતને આગળ વધારે અને તહેવારના બીજા આ વિશે વાત કરીએ.
હા તહેવાર માત્ર એક દિવસની ઉજવણી નથી પણ તે સામાજિક જીવનનો મહતપૂર્ણ ભાગ છે.
બિલકુલ ને તહેવાર આવતા પહેલા ઘણા દિવસોથી તૈયારી શરૂ થઈ જાય છે.
હા બજારોમાં લોકો અવર જવર વધી જાય છે.
અને દુકાનોમાં નાની વસ્તુઓ અ એકદમ નાની વસ્તુઓ માટે લોકો દોડી કૂદી આવે છે.
હા કેટલાક લોકો ઘરની મરામત પણ કરાવે
બિલકુલ ને રંગોલી બનાવવાની પણ ઘણી તહેવારોની એક સુંદરતા પ્રમાણ છે.
રંગોલી ઘરની સુંદરતા વધારે ખબર છે.
બિલકુલ બિલકુલ એકદમ સાચી વાત કહીશ વધારે છે ને કેટલાક સ્થલો એ ફૂલથી ફૂલથી પણ રંગોલી બનાવવામાં આવે છે.
ખુબ સુંદર રંગોળી હોય છે આ કામમાં બાળકો અને મોટા બધા જોડાય છે.
બિલકુલ ને તહેવાર સમયે ગીત અને સંગીતનું પણ ખાસ મહત્ત્વ હોય છે.
પરંપરાગત ગીતો વાતા વાતાવરણમાં આનંદમય બનાવે છે.
અને કેટલાક ગીતો તો વર્ષોથી ગાવામાં આવે છે.
હા આ ગીતો સંસ્કૃતિને જીવંત જીવત રાખવામાં મદદ કરે છે.
બિલકુલ તહેવાર સમયે લોકનૃત્ય પણ જોવામાં આવે છે.
વિવિધ રાજ્યોમાં અલગ અલગ નૃત્ય પ્રસિદ્ધ છે.
કેમ કે પંજાબમાં ભાંગરા અને એકદમ ગીતા પ્રસિદ્ધ છે.
ગુજરાતમાં ગરબા અને રાસ નું વિશેષ સ્થાન છે.
મેં રાજસ્થાનમાં ઘુમળ નૃત્ય ખૂબ જ જાણીતું છે.
સાચી વાત છે સાચી વાત છે તહેવાર ની વાત તો ખુબ થઈ ગઈ આપડે. ખુબ આનંદ આયવો અને ખુબ નવી નવી વાતો જાણવા મળી મને તે બદલ તમારો આ ભાર.
તમારો પણ ખુબ જ આભાર આજે તહેવાર પર વાત કરી આપણે એક નવા વિષય સાથે જરૂરથી મળીશું ક્યારેક ફરી.
ચાલો ફરીથી મુલાકાત લઈશું આપડે ચાલો ચાલો બાય.
ચલો બાય.